લાઈગો ફોન?
હા કેમ છો તમે મજામાં?
હા
મજામાં તમે?
મજા મજામાં.
હવે આજે જ હું સવારે મોબાઈલ જોતી તી ને તો પછી એમાં જો મોબાઈલ અને મોબાઈલનો ઉપયોગ અત્યારે મોબાઈલનું ઉપયોગ એટલો બધો વધી ગયો છે જીવનમાં ચાલતા હરતા ફરતા દરેક જગ્યાએ એની જરૂરિયાત વધી ગઈ છે અને એના કારણે આપણા ઘણા બધા કામો એટલા સરળ રીતે થઈ જાય છે ને ક એમ કહી ને તોમ એક હાથમાં ના નાનું મોટું લેપટોપ કે કોમ્પ્યુટર આપણા હાથમાં આવી ગયું હોય ને એવું લાગે છે.
હો ટકા હાચી વાત કારણ કે આપડે બધે જીએ મોબાઈલ વગર આપે જીએ જ નહીં, કશે બી જીએ
હમ હમ
મોબાઈલ હટે એટલે એ જ ટીવી દૂર પડે આપણે
હમ મોબાઈલ કાામ અટકી જાય સી વા મોબાઈલ આપે લાઈટ બિલ ઘરે બેઠા લાઈટ બિલ ભરી શકીએીએ પેલા તો મને ખબર જ નહી કે આ સિસ્ટમ અપડેટ છે પછી અમારા એક ફ્રેન્ડે કીધું કે તમે શું કમ લાઈનમાં ઉભારો છો મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તો તમે મોબાઈલથી લાાઈટ બિલ ભરી શકશો પછી મોબાઈલથી ગેસ બિલ મોબાઈલનુંું રિચાર્જ હવે તો બધું જ મોબાઈલથી કરી શકીએ છે
ની આપણે મોબાઈલથી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ પછી આપણે ગીત બી સાંભળી શકીએ પછ એટલું જ નહીં આપણા તો બધા પ ચાલો બ ફોનમાં આવી ગયા હોવે તો બધા
હમ મોબાઈલ ના ઉપયોગથી છે ને તો છોકરાઓ કેટલાક છોકરાઓ ટ્યુશન ના જઈ શકતા હોય ટ્યુશનની ફી અતિશય મોંઘી હોય તો છોકરાઓ ઓનલાઈન મોબાઈલ થી બી ભણી શકે છે ઘરે બેઠા જેથી પોતાના માતા પિતાના પૈસા પણ બચાવી શકે છે અને પોતાનો ટાઈમ બી બ ચવી શકે છે મોબાઈલથી
સાચી વાત હવે આપણે કોઈ દિવસ સ્કૂલમાં નહીં ગયા હોય તો પછી આપણે સ્કૂલનું લેસન બી આપણે વોટ્સઅપ પર આવી જઈએ તો પછી પેરેન્ટ્સ બતાવી દહીશું કારણ કે આ હમવર્ક આવેલું છે એટલે પહેલા છઠુકરાાવ કરી દઈ હોમવર્ક
કોરોના જેવો સમય આવ્યો હતો તે વખત કોઈનો સંપર્ક કરવો કેટલો મુશ્કેલ થઈ ગયું હતો અને કોઈના સંપર્કમાં આવવાનું પણ ન હતું ત્યારે મોબાઈલ જ એક એવી વસ્તુ હતી કે જે બધાને જોડીને રાખતી હતી કે ચલો કોઈને મળવું હોય તો આપણે વિડીિયો કોલિંગ કઈને બી એની પાસે વાત કરી શક કે રૂબરૂ જવું તો શક્ય જ નતું પછી સ્કૂલ ના છોકરાઓ નું ભણવાનું પણ ના બ એ માટે બધા જ સ્રે બધા શિક્ષકો એ આ ઓનલાઈન સ્ટડી ચાલુ કરાવી જેથી છોકરાઓનું ભણતર બી ના બગડે ઓનલાઈન ક્લાસીસ ચાલુ રહે ને એ લોકો ઘરે બેઠા ભણી શકે સ્કૂલમાં બી ના જવું પડે
સો ટકા સાચી વાત પહેલાં તો પહેલા આપણે મોબાઈલ નહીં આવ હતા તો પહેલાં તો બધા લોકો પહેલા સારા આપતા કીપેડ ફોન એમથી કામ કરતા ર પણ કીપેડ ફોન બી બંધ થ ગયા પહેલા એમાં ખાલી ફોન આવે ને ફોન જાય બસ આપણે પર ફોન આવી ગયા આપણે વ્ોટ્સઅપ ફેસ બહુ બહ તો આપણે બાપે લડકીએ
હા હવે તો કેવું છે કોઈ નવો તમારે બિઝનેસ ચાલુ કરવો છે તો એની જાહેરાત માટે પેલા તો કેટલું ફરવું પડતું હતું રિક્ષાઓ પાછળ બેનરો લગાડીએ પ્લેમ્પલેટો છપાવીએ પેપરમાં જાહેરાતો આપીએ અને મોબાઈલનોો ઉપયોગથી તો આપડ મોબાઈલમાં એક રીલ બનાવીને એક એવું મસ્ત શોટ બનાવીને કે આપડે મૂકી દઈએ ફેસબુક પર વોટ્સઅપ પર કે યુટ્યુબ પર તો ઓલ્ડ વર્લ્ડ બધા જ લોકો આપણી જાહેરાત એટ જથી આપડ કરી શકીએ છેએ બધા જોઈ શકે છે એનો લાભ બી લોકો લઈ શકે છે
બીજી એક વસ્તુ એ છે કે હ આપણા ઘરે ટીવી ટીવીની જરૂર નહીં પડે ટીવી આપણા ફોનમાં હોય છે કોઈ બી ચેનલ જોવી હોય તો ફોનમાં બ ટીવી ઉપન ટીવીવાળી એપ આવે જેમ કે જીઓ ટીવી જીઓ હોટસ્ટાર
હું
બધી આપ ક ડાઉનલોડ કરીએ તો પછી બ સીરલ બધું એ પી ફોર્મ જ જોઈ ગઈ ટીવીની જરૂર નહી પડે
હા અને મને તો કેવું છે સંગીતનો એટલોું શોખ છે ને કે નવા નવા ગીતો આવતા હોય ને તો મને કેટલીક વાર સાંભળવું હોય તો મને પેલા બહુ તકલીફ પડતી હતી હવે જ્યારથી મોબાઈલ આવી ગયો છે ને એટલે મોબાઈલ નું આપણે રીચાર્જ કરાવી હોય વાઈફાઈ ન તો જે ગીતો મારે સાંભળવા હોય જે ગીતોને મારા વિડીિયો જોઈતા હોય અરે વિડીિયો તો શું હોય તો લિર્સ પણ મોબાઈલમાં ગૂગલમાં સર્ચ મા તમને દરેક ગીત ના લિરિક્સ પણ એટલા ઈઝીલી મળી જાય છે અને પણ જે લેંગ્વેજમાં જોઈએ તમારે જે ભાષામાં જોઈએ એ ભાષામાં તમને મળી જાય છે એટલે આપણું જે શીખવાની વૃત્તિ છે જે અઞ છે એ મોબાઈલ દ્વારા આપડી પૂરી થઈ જાય છે
સો ટકા અને લીરી પછી આાર આવ્યું કે આપણે આપણી પાસે હવે પેલાં ફિઝિકલ ચોપડી નહી હોય તો આપણે મોબલમાં જ આપણે બુક વાંચી શકીએ આપણે કોઈ બી નોકલ કથા વાર્તાય આપણે બુક મોમાં જ મોબલમાં જ આપણે વાંચી શકીએ આપણે
હમ અને હવે કેવું થયું છે કેટલાક ઉંમર લાયક લોકો હોય તો બજારમાં શોપિંગ કરવા બી નથી જઈ શકતા કેટલાક પાસે સાધન હોય પણ સાધન ના આવડતું હોય તો હવે એટલી બધી એપ્લિકેશનો આવી રહી છે મોબાઈલમાંખ કે બ્લિંકટ એટલે તમે શોપમાં મેસેજ કરો રિલાયન્સમાં છે બીગ બજારમાં છે કે ડી માર્ટમાં છે તો એ મોલ વાળા તમારા ઘરે બધું જ સામાન એક માણસ તમને પહોંચાડી દે એટલે એ સિનિયર સિટીઝન માટે કેટલું આસાન થઈ જાય છે કે ખાલી એક ફોન થી તમારે જે જોઈતી વસ્તુઓ છે અને બજાર કરતા ઓછાવામાં એ તમારા ઘરે આવીઈને આપી જાય છે
સાચી વાતને શોપિંગ મોૉલ તો દૂર નહીં હોત પણ આપણે જમવાનું બી હોય તો ફોન પર ઓર્ડર કરી શકીએ આપણે આપણે જે બી ખાવું હોય તો ઝોમેટો સ્વિગીવાળી એપ હોય એમાંથી આપણે ઓર્ડર કરીએ તો અડધો કલાકમાં આવો ઘરે આવી જાય
હમ અને મને તો મોબાઈલનો સૌથી મોટો ઉપયોગ તો એ ગમે છે કે મોબાઈલમાં જે કેમેરા સિસ્ટમ આપી છે કે કોઈ બી જગ્યાએ આપડ ફરવા ગયા છે પેલા તો કેમેરો લઈને જવો પડતો હત એમાં રોલ નાખવો પડતો હતો અને કેટલી બધી મેથડ હતી પાછો ઘેર આવો એટલે એને ધોડાવો કરાવો એટલે એમાં બઉુ ટાઈમ જતો હતો પછી ફોટોગ્રાફર આપણને ક્યારે ફોટા આપે ને ક્યારે જોઈએ એવું થતું હતું હવે તો મોબાઈલમાં બધી સિસ્ટમ એટલી બધી સરસ છે ને કે કેમેરા ની જરૂરત જ ના પડે જે મોબાઈલનોો કેમેરો છે એનો ઉપયોગ કરી આપણે જે જગ્યાએ ફરવા ગયાી્યા ્યા મસ્ત વિડીયો બનાવી શકીએ છી ફોટો પાડી શકીએી અને ઇન્સ્ટા જોઈ બી શકીએીએ અને એમાં બી આપડે કઈ વેરએેશન કરું હો ગીત તું નાખવા હોય કોઈ મેમરી નાખવી હોય તો બી કરી શકીએ છે.
કી વાત મોબાઈલમાં આપણેે ફોટા વોટ્સપકીકીએ પ આપ ફો આપણે ફોટા જોવા માટે આલ્બમ આપ બ ફોટા જોવા માટેલ્બમ આપણે બનાવીએ પછી આપો ઘરે જ બોલાવીએ આપણે વોટ્સએપ પર મોકલી આપ પે એલે બધા ફોટો જોઈ લઈ આપણે સેટ પર મકીએ ફેસબુક પર મૂકી દઈએ સોશિયલ મીડિયા પર
હમ્મ અને હો તો કેવું થઈ ગ છે કોઈનો બર્થડે આવતો હોય ને તો પેલા તો ટપાલ લખીએ આપડે ચાર દિવસ પેલા કે ભ તમારી બર્થ ડે આવે છો તો તમને એડવાન્સમાં કાર્ડ મોકલું છું પણ હો તો મોબાઈલ આવી ગયા છેટલે એકદમ સરળ જે દિવસ હોય એ મોબાઈલમાં પણ રિમાઈન્ડર કરે આપે એટલે ભૂલી બી ના જઈએ અને સામે વાળી વ્યક્તિને આપડ ટાઈમ પર બર્થ ડે વિશ બી કરી દઈએ વિડીયો કોલિંગથીત કરીને હેપી બર્થ ડે કરી દઈએ તો મોબાઈલ માં કેવું છે અત્યારે તો ડિજિટલ એલું બધું આગળ વધી ગયું છે એમાં સ્ટીકર બી એટલા સરસ સરસ આપ્યા છે ને મોબાઈલમાં કે સ્ટીર બર્થ ડે ના મોકલી દઈએ કેક ના મોકલી ફૂલ ના બ દુ એલે સામે વાળી એક્ટિંગ આપણે સરસ રીતે એ બર્ ડે બી કરી શકીએ છે.
સી વાત અને બીજું કે આપણે ફેસબુક પર એવી સિસ્ટમ છે કે કોઈ બડે હોય ને ફેસબુક પર આપણે એક કદચ ભૂલી ગઈ હો તો ફેસબુક પર આપણને આપે રિમાઈન્ડર કે આની બ ડે
હમ્મ કેટલાક વ્યક્તિઓ કેવું થયું છે હવે કોરોના પછ છી ઘણા ફેમિલી મેમ્બર્સ જતા રહે છે એટલે એના કારણે છે ને કે લોકો એકલતા બહુ અનુભવતા હોય છે. તો મોબાઈલમાં ફેસબુક ફ્રેન્ડ ફોનફ ફ્રેન્ડ કઈને વાત કરીને નવા નવા મિત્રો બનાવીને એ લોકો વાત કરી શકે છે સરસ રીતે.
સો ટકા અને હવે તો પહેલાં તો આપણી પાસે પહેલાં પહેલાં ફોન હતા સારા લેન્ડલાઈન લેન્ડલાઈન પર બિલ ભરું પડતું નથીું એ તો આપણે વાત કરી શકીએ પણ હવે તો ફોનમાં આપણે નંબર નાખી દઈએ તો આપણે ફોન પર વાત કરીએ છીએ આપણે વિડીયો કોલ કરી દઈએ એટલે અમેનો. ફેસ આપણનેેાય આપ એમને
હમ અને બીજી એક મોબાઈલ એક સરસ સિસ્ટમની એક વાત કેવી છે ખબર છે કે તમે ક્યાં જઈ રહ્યા છો એ લોકેશન બી તમે ટ્રેક કરી શકો છો કે ચલો આપડો ઘરની કોઈ વ્યક્તિ છે બહાર જઈ રહી છે આપણને ચિંતા થશે કે ક્યાં જશે શું કરશે તો આપડણે એ લોકેશન ટ્રેક કરી શકીએ છેએ. એપ્લિકેશન નાખી દઈએ તો વ્યક્તિ ક્યાં ક્યાં જાય છે કોઈ ખોટી જગ્યાએ તો નથી જઈ રહ્યું એનીધ આપડ જાણ કરી શકીએ છે.
તમે બહુ મત લીધી ત આપે વોટ્સપ પર હવે સમજી લો કે તમે બહાર જાઓ તમે. કોઈને લાઇબ્રશન મોકલી આપો તો એ તો એ ઘરે બેઠા આપણે જોઈએ કે તમે કાં જતા છો તમે ક્યાંટ એ ક્યા આ સિસ્ટમ બહુ હારી એું સિસ્ટમને બહુ ગઈ મં એ વોટ્સઅપ આપ લાઈવ લો સમગ ડી કો તો એ વ્યક્તિ જોઈ
આપણે રસ્તો ભૂલી જઈએ તો ગૂગલ ન પૂછી દે તો આપણને રસ્તો બી ગૂગલ તો બતાવી દે છે એટલે એ બ ચિંતા નહી અને બીજી એક મોટી વાત છે કે આપણો ફોન કદાચ ચોરા ગયો તો આપડ ફોનમાં એવી સિસ્ટમ છે કે આપણો ફોન કોને ચોર્યો એ લોકેશન બી બતાવે છે. કેવી રીતે લઇ ગયો હશે શું કર્યું છે ફોનમાં કોઈ છેડછાડી એ બહ કરી જ ના શકે કેમ ખબર પડી જાય કે આપણો ફોન ક્યાં છે કેમ કે મોબાઈલમાં એવી સિસ્ટમ છે કે આપણે ટ્રેક કરી શકીએ છીએ પોલીસ વાળા તરત એ મોબાઈલ ક્યાં છે તરત ટ્રેક કરીને પકડી લે છે આપો ફોન ખોબને તો બી આપણ મળી જ શકે છે.
એટલે મોબાઈલ કંપનીવાળી આ સિસ્ટમ બહુ હારી આપલી છે કે આપણે આ સિસ્ટમ ટ્રેક કરી શકીએ છી જેથી આપણે બીજાના મોબાઈલથી આપણે આપણો ફોન લોક કરી શકીએ.
અને મોબાઈલમાં તો કેવું છે રેકોર્ડિંગ સિસ્ટમ બી છે એટલે તમારે કોઈની વાતો રેકોર્ડિંગ કરીવી હોય તમારા ગીતો રેકોર્ડિંગ કરવા હોય તો તમે કોઈક સબૂત માટે કોઈ યાદગાર શબ્દો કે કોઈ વાતો કરવા માટે બી તમે રેકોર્ડિંગ કરી લખ છો અને પછી એને ગમે ત્યારે સાવિતી માટે તમે ઉપયોગ કરી શકો છો મોબાઈલ તો કું તામ પોલીસ નું બી કામ કરે છે વકીલનું બી કામ કરે છે બધી રૂપયો ઉપયોગી છે
સાચી વાત છે ને પછી અને મોબાઈલના ફાયદાથી મોબાઈલના ફાયદા બી છે ને કેટલાક ગેરફાયદા બી જેમ કે હવે નાના છોકરાઓને આપણે આ નાની ઉંમરે મોબાઈલ આપી દઈએ તો એમના માટે હાનિકારક છે નાના છોકરાઓ માટે. એના કરતા નાના છોકરા મો થાય જેમ કે દ દસ બાર વર્ષના થાય પંદર વર્ષના થાય પછી અને મોબાઈલ આપવો જોઈએ તો સ્કૂલમાં લગભગ આઠમાં નવમાં વા પછી અને ફોન આપવો જોઈએ.
હા સાચી વાત છે છોકરાઓ માટે હ છોક
એટલે ફોનમાંમ અમુ ગેમ બ એવી આવે ગ આપણે ખરેખર નહી રમી જોઈએ.
હમ્મ ના બરાબર છે આમ તો કેવું છે કેટલીક વાર નાના છોકરા હોય તો આપણે મોબાઈલમાં ગીતો ચાલુ કરીને સંભાળવા આપીએ છીએ પછી કાર્ટૂન વાળા વિડીયો બતાવી દઈ છીએ એટલે છોકરું કેટલી વાર વિતાડતું હોય ને તો બી શાંતિથી બેસી રહે કોઈ પ્રસંગમાં ગયા હોય તો કોઈ જગ્યાએ મીટિંગમાં ગયા હોય છોકરા ને લઈ જવું પડે એવું હોય તો શું કરીએ તો આપને ફોન આપી દે તો શાંતિ થી બેસી રે એટલે એ કોઈ વિતાડે બીને આપણું કામ બી થઈ જાય
હો ટકા હવે તો આપણે પહેલા પિક્ચરો આપણે પીને આપણે ત્યાં જતા હતા થિયેટરમાં પણ હવે તો આપણે એને બી પહેલી પિક્ચર ગુજરાતી હિન્દી ઈંગ્લિશ એ રીતના
હમ. ના ના સરસ તમાર જોડે વાત કરીને આનંદ થયો. આવજો.
આવજે આવજો. થ્રી, ફિફ્ટી, સિક્સ્ટી